હલો હલો બસ મજામાં છો તમે કેમ છો
હા હો પણ માજામાં
મજામાં છું કેવું વાતાવરણ છે અત્યારે તમારે ત્યાં
અત્યારે તો થોડોક વરસાદ જેવું વાતાવરણ થયું છે
હમ હ અહીંયા તો બિલકુલ વરસાદ નયો અત્યારે તો કહેવાય ને કે આમ ગરમી પડ થાય છે
અ અહિયાં પણ વરસાદ થાય પણ એવું નથી કે મો મોસમ ઠંડુ છે ના મોસમ અત્યારે પણ ગરમ છે
હ મોસમ ગરમ છે કઈ વાંધો નહી વરસાદી વાતાવરણ હોય ત્યારે તમને શું રસોઈ બનાવીને જમવાનું મન થાય
મને તો લાગે કે આપડે સાદું અ ભોજન હોય ને જેમ કે તમે જાણો છો અ લિ્ટટી ચોખા બિહારનું ફેમસ ડિશ
મેં રેસીપી બે કે ત્રણ વખત છે ને જોયેલી લીટી ચોખાની એમાં મને ચોખા બનાવતા આવડે છે ને એ ટેસ્ટ પણ કર રહ્યા છે પણ મને લી જે બને ને ઈ બનાવતા નથી આવડતી ચોખા બનાવતા આવડે છે એના મેં પેલા આલુ ના બના્યા ત ચોખા
હા હા આ બટાકા ના પણ બને છે અને રીંગણ ના પણ બને છે
ને બટાકાના બનાવ્યા હતા ટેસ્ટ વસ્ટ સારા લાગ્યા તા અને રીંગણમાં શું થાય છે કે એક ઓળાનો ટેસ્ટ આવી જાય છે આપ આપે જે કાઠિયાવાડી ઓળો બને કે નહી તો એ ઓળનો ટેસ્ટ મળી જાય છે તો તમે લીટી બનાવો એસેની બનાવો
લીટી જે હોય ને એ સત્તું તમે જાણો છો કે અ એ હોય ચનાના ચનાના
હા ચણા હોય ને એને શેકી અને પછી એનો લોટ જેવું બનાવે છે એ જ
હા હા તમે ગ્રાાઈન્ડ કરી દેેશો ને ચણા ને તો તમારા એ સત્તુ જો હોય ને એ નીકળી ને પછી તમે એમાં અ જે હોય ને કાંદું કાંદું કાપીને નાખો એમાં બારીક બારીક કાંદું કાપ ઓ ને પછી એમાં મિરચી નાખો થોડુંક ને તમે ખટાસ માટે અ માટે છે ને એમાં નિબુ નાખો હા હા હા
હ બરોબર છે
હા ની આ અ મીઠું એવું વધુ નાખીને એમાં થોડુંક તેડ એમાં નાખી દેજો ને પછી એને
અને ડુંગરી સુધારેલી અ ઝીણી ઝીણી સુ સુધારવાની ને મતલબ ચોપ કરેલી ડુંગળી
હા હા
હા એટલે ચોપ ઓનિયન હમ્મ
હા હા હા એ બધું નાખીને થોડુંક એ હોયને અ કાળી મિર્ચી હોયને જેને અમે
ને ને
હા હા એને એને કૂટી દો તમે પછી એને નાખી દો ને એને ફરી મિક્સ કરો તમે
એટલે એક લોટ જેવું ડો તૈયાર
ના ના ના ના લોટ લોટ જેવું નથી તૈયાર કરવાનું તમને બસ એને મિક્સ કરવાનું જેમ કે બધું મિક્સ થઈ હા બધું મિક્સ થઈ જાય એમાં જે તમે મીઠું નાખશો કાંદું વગેરે નાખશો ને એ બધું મિક્સ થઈ જવાનું હોય
ઓકે તો પછી મીઠું છે મીઠું અને ઓનિયન બે ભેગા થાય તો એ પાણી ના છોડી દે
હા હા એ થોડુંક પાણી છોડે ને ત્યારે એ બધું છે ને હા હ એ બધું ને એવું મિક્સ થઈ જાય ને પછું પછી એમાં લોટ તમે નાખશો ને તો એમાં ચોટી જાય હા ના ના ના ના ના તમે એને બીજું લોટ તૈયાર કરશો જેમ કે હોય ને ઘેઉ નો લોટ
હા ગેહુંનો લોટ હા હા ઓકે
થોડુંક હા પછી એ એનું હા બીજો તમે ઘીઉ નો લોટ લઈ લેશો ને પછી એમાં નાખ તો એમાં પણ તમે મીઠું નાખશો? ને એવું હોય ને કે હમ્મ હમમમ હમ્મ પછી એમાં મીઠું નાખશો ને તમે જાણો છો કે એક અ ત્યાં તો મને ખબર નહી એને શું કે જમાઈન ને મંગરેલા જેવું કાળું કાળું રે જમાઈન મંગરેલા
એટલે મતલબ એ ફ્રૂટ છે કે
ના ના ના ના એ પૂડી પુરી પુરી એવું બને ને તો એમાં અમે નાખીએ છીએ.
ઓકે હા હા કસૂરી મેથીની વાત કરો છો?
ના ના એની હા હા અજમાઈન અજમાઈન અને હા હા હા કલોન્જી અને અજવાઈન હા એજ હા હા
જીરા પણ નાખીએ છીએ પુરી બનાવીએ ને ત્યારે અને ઈ અજમો નાખવાની પાછળનું રહસ્ય તમને ખબર છે? કે આપડણે શા માટે અજમો નાખીએ છીએ પુરી બનાવતા વખતે?
હા હા અમારા જે ડાયજેશન સિસ્ટ મ હોય ને એ એના માટે એને થોડુંક પચાવવા માટે,
પચાવવા માટે હમ કોઈને પણ ગેસની પ્રોબ્લેમ હોય ને તો એ ગેસ નાથ
હા હા સરસ સરસ સરસ વાત કીધું તમે હા હા ને
પણ નાના બાળકો પણ ખાય ને તો પણ એને છે એ કોઈ પ્રોબ્લેમ ન થાય એમ
હ હા
એ પ્રકારની અ અને એમાં છે ને તમે ગમે ત્યારે પણ પુરી બનાવો ને તો થોડા ચીલી ફ્લેક્સ નાખશો ને તો ટેસ્ટી લાગશે ચીલી ફ્લેક્સ થી ખ્યાલ છે તમને ચીલી ફ્લેક્સ?
હા હા
મીરચ હોય ને ઇલાસ કે મિર્ચને હા બસ એ નાખશો ને લાલ સુકી મિર્ચ સાથે તો એ બહુ જ ટેસ્ટી લાગશે. એક વાર તમે ટ્રાય કર છો ત્યાંનો ગમે ત્યારે તમે છે ને એઈ પુરી બનાવો ને એવા એડ કરજો પછી તમે જેવી રીતે ની વાત કરો છો ને એવી રીતે અમારે બાટી બનાવે બાટી
હા બાટીની રેસીપી મને આપ નહી નહી મને બનાવવા નથી આવતું પણ મે બહ સાંભળેલી લીટી દાળબટી ચોખા હે ને?
બસ બહુ જ ટેસ્ટી લાગે છે બાટી આપડે જે ગેઉ ન લોટ હોય ને એ થોડો કરક કરો લો લેવાનો લોટ અને એમાં છે ને તેલનું જાચું એવું મોયણ નાખી મઠી વડે એવું મળ નાખી અને લોટ બાંધી લેવાનો. અને એમાં થોડું મીઠ મીઠું નાખવાનું અને સાથે પેલો અજમા ની વાત કહી દે અજમોય નાખવાના અને એના ગોળા ભરી લેવાના પછી તમને ખ્યાલ હોય તો આપડે અપમ સ્ટેન્ડ આવે એ છે તમારી પાસે અપમ સ્ટેન્ડ?
હા નથી એ નથી ના ના એ નથી
અપમ સ્ટેન્ડમાં બને. એમાં એક એક ગોળા છે ને ઈ સાત ખાના આવે એમાં ઈ સાતે ખાનામાં એક એક ગોળો ગોઠવી દેવાનો. અને ઉપરથી ઘી તેલ બટર આપને જે સારું લાગે ને એ નાખી અને એને બેક કરવા દેવાનું સીમાચું અને એવી રીતે છે ને સી માચ ઉપર પલટાવતા પલટાવતા તમે બનાવશો ને, એટલે છે અંદરથી કાચી પણ નહી રે અને બાટી છે ને એકદમ ક્રિસ્પી તૈયાર થાશે. અને એને છે ને આપડે બુ બુદ્ધિ જાત ની મિક્સ દાલ હોય ને એનીયરે બનાવી અને ખવાય મગ ની દાળ છે મસૂર ની દાળ છે અરડ ને ની દાળ છે તુવેર ની દાળ પાંચ છાત ની દાળ મિક્સ કરી અને એમની સાથે તમે આ ખાાવ ને તો બહુ ટેસ્ટી લાગે દાલબાટી રાજસ્થાની ડીશ છે આ
હા હા હા હા હા ને અમારે અમારે ત્યાં એ ને લીટી ચોખા ને શેંકવા હાજર છે ને અમે એવું હોય ને કે હમ્મ આ લાકડા નો કોયડા કોયડા એના એના ઉપર અમે શેખીએ તા જેમ કે એનું જે સ્વાદ હોય ને એ થોડુંક હા સ્મોકી ફ્લેવર આવેને પછી એને હા ઘી માં નાખી દે હા હા પછી એને ઘી માં નાખીએ ને પછી લીટી ચોખા સાથે એમ
ચોરી ચોરીને ખાતા હશે ને મતલબ હમ્મ હમ. એટલે ઈ છે ને ટેસ્ટ ચોરીને નહી ખાતા તમે.
ના ના અમે એવું તોડીએે હા એક બાઈટ એક બાઈટ જેવું તોડીએ ને ચોખામાં નાખીએ હા ને પછી અમે ખાઈએ. આવો વર વરસાદના જયારે અમારા બિહારમાં જયારે વરસાદ ન મોસમ હોય ને અ બિહારમાં શું કે અમે એમ તો જયારે જેમ કે આ હમણાં અમે ગુજરાતમાં રહીયએ તો અહીંયા હા. હા તો અહીં પણ વરસાદના જયારે મોસમ બની જાય ને તો અમે તો પણ લીટી ચોખા બનાવીએ અમને અમને બહુ ભાવે લી લીટી ચોખાઓ.
એટલે સ સત્તુનો લોટ છે એ રેડીમેડ લ્યો કે તમે ઘરે ગ્રાઈન્ડ કરો.
અમે તો રેડીમેડ પણ લઈ લઈએ ને પછી જયારે ચણા અમારે પાસે અવલેબલ હોય તો અમે ઘરે પણ ગ્રેન્ડ કરી લઈએ હા પા
અત્યારે તો છે ને માર્કેટમાં બહુ સરસ છે પેલો ગાય છપ્પુ જે કંપની આવે છે ને એ કંપની ના સત્તો નો લોટ છે ને એ બહુ જ સરસ આવે છે. આ ટેસ્ટ હોય છે એ પણ સરસ હોય છે ઘણી એની બધી પ્રોડક્ટ સારી હોય છે જોકે ગાય છાપની એટલે તમે એક વાર છે ને એ લેજો એનો સત્તુ નો લોટ બઉ સરસ આવશે એના ઉપ ઉપર ખેલું હશે ગાય પેકેટ ઈ પેકેટ વાળો ગાય છાપ લેેશો ને એનો સપતુ નો લોટ બહુ સરસ આવે છે. હું તો એની ઘણી બધી પ્રોડક્ટ યુઝ કરું છું. સારી હોય છે બધી પ્રોડક્ટ એની પછી સાથે કોઈ સલાડ કેવું કઈ ખાવ કે ના ખાવ તમે.
ના ના અમે તો લિટી ચોખા વગેર વ એજ બંનેવા અમને ના ના એવું બધું કઈ નઈ બસ લીટી ને ચોખા. બસ હા સિમ્પલ રેસીપી ને વરસાદના મોસમમાં તમે હા હા તમે પણ બનાવીને એક વાર જોશો કે
ચોક્કસ છે હા એક વાર છે ને હું હું પણ બનાવીશ હા ઓકે થેન્ક યુ.
થેન્ક યુ તમને પણ કે તમે અ દાલબાટી ચુરમાનો મને પણ રેસીપી આઈ પી હું પણ ક્યારેક બનાવવાની જરૂર હ ચાલો. ઓ થેન્ક યુ બાય